હાલો હાલો અવાજ આપતો છે મારું હેલો હા અવાજ આપતો છે મારું
હલો હા આવે છે
અવાજ આવે મારું
હા હા આવે છે. હ બધા તમે કેમ હો
બસ બસ બધું મજામાં કેવું ચાલે છે. બસ બસ કે કેવી ચાલતું છે બધું
સારું ચાલે છે શું કેવાય મોબાઈલ ફોન વિ હ મોબાઈલ ફોન વિશે સાંભ એના બેનિફિટ અને ડિસએડવાન્ટેજ વિસે
મોબાઈલ ફોન માટે ભી ચાલે ડિસ્કસ કરવાનું હોય તો ચાલે
તમે હું કે પછી મોબાઈલમાં એટલે હું એટલે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હું કેવા માંગો તમે એટલે મોબાઈલ ફોન બંને એટલે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એવો હોય એમ તમે
હા તમારું શું કેવું છે મોબાઈલ કેટલો ફાયદાકારક છે ને કેટલો નુકસાનકારક છે
ફોન મારા હિસાબથી તો એમ જોવ તમે તો બો લોકો માટે એડવાન્ટેજ બી છે બો લોકો માટે ડિસએડવાન્ટેજ બી છે.
હા સાચી વાત છે મોબાઈલ એક ટેકનોલોજી નો એક પાર્ટ જ છે આપડી જિંદગીમાં એનો ઉપયોગ સારો ભી છે અને ખરાબ ભી છે.
હા એ તો છે બહ લોકો માટે એમ બહ લોકો એમ તમે કેવી રીતે વાપરો એના પર ડિ ડિપેન્ડ કરે તો વસ્તુ કેમ કે તમે જોતો તો બહ લોકો એમ એનો એટલે ઉપયોગ બહુ ગલત રીતે કરે કોઈ હેકિંગુ બધું માં કરે પછી કો ગેમ રમાડવામાં એમ પાખું એ ન કરિયર બગડઈ કાઢે કોઈ કઈ જે લોકો જોબ બધું બિઝનેસ અરે એ લોકો હારી રીતે મારા હિસાબથી તો એ લોકોને તો બહ હારું છે જે લોકો સારું રીતે વાપરે
હા મોબાઈલ ફોન ના ઘણા ફાયદા બી છે જેમ કે પરિવાર સરળતાથી આપડણે સફર્ સાકીએ છીએ પછી ઇન્ટરનેટ તો બરા દુનિયા થોડની માહી મેળવી શકીએ છીએ ઓનલાઈન અભ્યાસ કે શિક્ષણિક વિડીયો આરામથી મેળવી શકીએ છીએ. કે પછી યુપીઆઈ અને મોબાઈલ બેંકિંગ ને સરળતાથી આપણે પૈસા લેવડ-દેવડ કરી શકીએ છીએ. પછી ઈમરજન્સીમાં મદદ માટે તરત ફોનનો ઉપયોગ કરીએ આપડે મદદ મેળવી શકીએ છીએ, એમ ઘણા ફાયદા ભી છે.
હા, એ તો છે, કેમ કે આજના ટાઈમ પર પહેલા જેવું પહેલા કેવું હોય કે કોઈને વાત કરવાનું હોય કોઈ તો એમ પોસ્ટમાં જઈને પછી દાખલ કરવા પડે, બધું આજના ટાઈમ પર
મેં આટલે થી ફોરિંગ મારો તો ત્યાં જને ભાઈ, ઉંચકીને તમારી સાથે વાત થાય, કેટલો બી કિલોમીટર દૂર દૂર હોય કોઈ પણ, તમારું વાત કરવાનું હોય તો તમે એટલે વાત કરી શકો ઇઝીલી, તમારું વિડીયો કોલ કરવાનું હોય નોર્મલ કોલ કરવાનું હોય. હો ને, એ તો ઠીક છે. પછી એ આપડે પેમેન્ટ બધુ બું કંઈ મોકલવાનું હોય, બધું આજના ટાઈમ પર એટલું ઈઝિ થઈ ગયું છે
હા, સાચી વાત છે. અત્યારે ઈમેલ મેસેજ દ્વારા ઝડપથી આપણે માહિતીઓ મેળવી શકી છીએ, કોઈને માહિતી પહોંચાડી શકી છી પછી ફોટો વિડીિયો દ્વારા એક યાદગાર પળો ને સાચવી શકીય છીએ. સમાચાર, હવામાનની માહિતીઓ તરત મેળવી શકી છીએ. પછી આપડું મનોરંજન ભી સરળતાથી થઈ શકે છે. ગીતો સાંભળી શકીએ છીએ, પિક્ચર જોઈ શકીએ છીએ, ઘણા આપડે ફાયદા ભી છે‌.
હા, એ તો છે. તમારી વાત થી મેં એક્સેપ્ટ કરું, કેમકે આ બધું તમે કીધું કોઈ કહ્યું. આ પહેલા હતું કે બધા એક હમણાં બને એટલે બોર થયા તો. બધા એક હતા આવીને રમતા હતા. પહેલા એવું બધું હતું, હમણાં બધા હાથે મોબાઈલ આવી ગયો તો, કોઈ એમ ઘર થી બહાર નઈ નીકળે, બધા ઘરમાં બી રહે. એ બધું બી છે પણ ચાલે એમ કેમ કે મોબાઈલ આવી ગયું ત્યાંથી બધા હાથે બધામાં બધા એટલે જ છોરા છોકરાઓમાં છોકરાઓ પાસે મોબાઈલ છે બધું છે એમ રમે એ બધું. વસ્તુ બી છે એમાં ડિસએડવાન્ટેજમાં નાના-નાના છોકરાઓ તો, તમે કહો બે-ત્રણ વર્ષ એ લોકોને ભી ફોન જોએ, આજના ટાઈમ પર.
હા, અત્યારે મોબાઈલ જરૂરિયાત ભી છે અને જેટલી જરૂરિયાત હોય, તેટલો ઉપયોગ આપણે કરવો જોઈએ. જેમ કે મોબાઈલ અ મોબાઈલ દ્વારા અત્યારે ઓનલાઈન ફ્રોડ થઈ શકે છે. ઘણી એવી લિંકોથી કે આપણે ટેકનોલોજી વધી રહી છે, તો તેમાં ઓનલાઈન ફ્રોડ થઈ શકે. થઈ શકે છે. ઘણા એવો છે કે, કોઈ સ્કીમ અ સ્કી સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ છે ને, મર્યાદિત રાખવો જોઈએ કે, અજાણી લિંક અને છે. ઉત્તરપિંડી થી સાવચેત રહેવું જોઈએ, પછી અભ્યાસ દરમિયાન મોબાઈલ દૂર રાખો જોઈ, એવા ઘણું આપડે કરી શકે.
હ હા, એતો જ છે. અમારી વાતથી મે કેમ કે. એનાથી આજના ટાઈમ માં તમે ફ્રોડ ના માટે ફ્રોડ બી કેટલો થાય. પહેલા એ બધું નથી આવતુ, કેમ કે બધું ઓનલાઈન સિસ્ટમ જ નથી આવતો, તો આજના ટાઈમ બધું ઓનલાઇન. થઈ ગયું. એટલે સ્કેમિંગ બધું વધારે જ થઈ ગયું પણ આપડે. આ ટાઈમે તમે જોવ તો એટલે સાયબર ક્રાઈમ બહુ એટલું થઈ ગયુંને સેક્રેટરી સેક્રેટરી ત. એટલી થઈ ગઈ ને કે, તમારું તમને એટલું બી ટેન્શન નહીં લેવાનું કે, થોડોક ઘણુ થાય, પણ આ બધું વસ્તુ થાય, પણ એટલું બધું ભી એમ તમને ટેન્શન નહીં લેવાનું કે. ભાઈ મારા હાથે અકાઉન્ટમાં કેમ થાય, એ બધું થાય, એમ કઈ એટલું બધું મારા હબ તો એમ નહી થાય. પહેલાના ટાઈમમાં બઉ થાતું હતું. આ બધું વસ્તુ પહેલા-પહેલા.
સાચી વાત છે. વધુ અ મોબાઈલ ઉપયોગ નું એક વ્યસન થઈ શકે છે. પછી આંખો અને આપડી ગરદન ને નુકસાન થઈ શકે છે. અભ્યાસ બઅ અભ્યાસમાં ભી ઘણું શું કેવાય ધ્યાન ભંગ થઈ શકે છે કે આપડી અભ્યાસ કરવાની એકાગ્રતા ઓછી થઈ શકે છે. મોબાઈલના ઉપ
હા, એ વાત બી છે કેમ કે મોબાઈલ એક ડિસ્ટેક્શન ટાઈપ છે કે તમારું એટલે તમે એક નોર્મલ પકડીને ચાલો આજના ટાઈમમાં તમે જે ઇન્સ્ટાગ્રામ ચલાવો હવે રીલ ચાલુ કરો તો પછી તમને ખબર જ નઈ પડે તમારું બે કલાક, એક કલાક કાં નીકળી તમે કઈ પછી તમારું એમ કઈ હોય કે સિરીસ મુવીસ એ એ બધું ઈઝી થઈ ગયું કે તમને કઈ આમ અમણાં મુવીઝ-સુવીઝ જોવાનું હોય એટલે પેલા બઉ થાતું હતું કે ટીવીમાં એક જ મુવી ચાલે બધા લોક જોતા હતા. હમણાં થાય કે તમને કઈ
અત્યારે સોસ, હમ. અત્યારે સોશિયલ મીડિયા ના વધુ ઉપયોગ થી આપડે સમયનો ભી ખુબ બગાડ થાય છે. જરૂરત કરતા આપડે એક રીલ જોવા માટે ફોન લઈએે અધો કલાક કે કલાક કેમ નીકળી રે છે એ ખબર જ નથી પડતી. પછી ખોટી માહિતીઓ ઝડપ થી ફેલાઈ જાય છે, અત્યારે મોબાઈલના સોશિયલ મીડિયાના ઉપયોગથી. પછી સાયબર ક્રાઈમ એટલે ઓનલાઈન છેતરપિંડીઓનું જોખમ પ્રમાણ વધી રહ્યું છે. પછી પરિવારની સાથે આપડે સમય ઓછો વિતાવી શકીએ છે. મોબાઈલ ફોનના કારણે પછી બાળકોના હા, બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં ભી અસર થઈ શકે છે.
હા, એ તો છે. કેમ કે આજના ટાઈમ પર તો મારે ઘરે તો એટલે ચાર વર્ષનો મારો મામાનો છોકરો છે તે બી ફોન એટલે એને જમવાનું હોય તો જમવાનું એટલે ફોન જોએ.
હા, અત્યાર બધા નાના છોકરાઓને ફોન વગર જમવાનું ફાવતું જ નથી. ફોન આપો તો જ જમે છે. એ એક ખરાબ આદત છે.
હા, એતો છે. એટલે હું એકવાર આદત પડી ગઈ તો પછી આપડે બી કઈ કરી ની શકે.
હન, સાચી વાત છે.
પણ કઈ નઈ એ તો છે હમણાં જે વસ્તુ છે તે છે. વીજ પડે ને આપડે મોબાઈલ આપીએ આપણે પછી એમ કરીએ કે એ એ લોકોને હેબિટ બેઠ છે પણ આપણેે એ લોકો ને બધું હાપી એમ
હા અત્યારે તો સમાચારો છે એ આપડે હવામાન ના સમાચાર લેતી છે તે તર મનોરંજનમાં માં રમત ન આનંદથી મોબાઈલ વરા આપરી શફ છીએ
હા એ વાત મેં તો એક્સેપ્ટ કરું તમારી આ વાતથી
હમ્મ. મોબાઈલ પણ અ આપણા શરીર માટે ભી નુકસાનકારક છે કે એના જે વાઈબ્રન્ટ કિરણો હોય છે કે જેની વાયબ્રેશન હોય છે એના લીધે આપણા હાર્ટ ને કે જે અંગ પાસે મોબાઈલ સૌથી વધુ રેતો હોય તે અંગને ભી નુક નુકસાન કરે છે.
હા એ વાત થી તો મે એક્સેપ્ટ કરું મોબાઈલ ફોન એટલે તમારી આપણે આખો જે છે એને પ્રોબ્લેમ કરે
મારા ભાઈ ને જ એક થયો કેમ કે એનું આંખમાં હમણાં શું પ્રોબ્લેમ હોય એને ચશ્મા પહે વગરે એમ દુરવાળું નહીં દેખાય પછી કેમ કે એ તો કમ્પ્યુટરમાં કામ બી કરે તો એમ ન કે એવું મોબાઈલ જ ચલાવતો હતો પણ એ તે તો છે કે આપડે, ડિસએડવાન્ટેજ કે મોબાઈલ થી એ વસ્તુ તો થાય
હમ્મ ઘણું મોબાઈલ ફોન વિજ્ઞાનની એક મહાન ભેટ છે. પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા જીવનને સરલ અને સુવિધાજનક સુવિધાજનક બનાવે છે પરંતુ તેનો અતિ ઉપયોગ ન શિકાર બની શકે છે મોબાઈલ ન સમારી પૂર્વક અને મરિયાદિત જ ઉપયોગ આપડે બરોબર જોઈએ
એ વાત તો તમારી સાચી જ કેમ કે લોકો એમ મોબાઈલને એમ એ વસ્તુ લઈ લીધી છે. આજનો ટાઈમ પરે કે તમે દસ કલાક એમ છો એટલે તમે દસ કલાક ફ્રી છો ને એમાંથી તમે આઠ કલાક મોબાઈલ એવું ના હોય આજના ટાઈમ પર મોબાઈલ એ સ્ક્રીન ટાઈમ લોકો ન એટલોું વધી ગયો છે ને તમે પૂછો ના.
હા સાચી વાત છે. આજના આધુનિક ગમાં મોબાઈલ ફોન આપણા ફોનનો
હા.
ત ના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહનોપૂર્ણ ભાગ બની ગયો નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોન ઉપયોગ કરે છે. મોબાઈલ ફોન દ્વારા વાચીત અભ્યાસ મનોરંજન
મે બી ફોન. મારી મમ્મી તમે જો એટલે મારી મમ્મી ફ્રી. હા મારી મમ્મી ફ્રી થાય એટલે મોબાઈલ જ ચલાવે
હ સારું ચાલો આપડે મોબાઈલ ફોન. આપણે મોબાઈલ ફોન ના ઉપયોગો અને દૂર દુરુપયોગો વિશે ઘણી સરસ વાત કરી. તો મળીએ પછી આપડે અવા અવનવા
હમ, ઓકે. તમારી ખુબ તમારુ ખુબ ખુબ આભાર. તમારા હાથે વાત કરવામાં ખુબ આનંદ આયવુ. થેન્ક યુ.
હા
છાટ